કેમ છો તમે?
બસ મજામાં કેમ છો ભાઈ તમે?
હું પણ મજામાં છું.
છે તમારા સિટીમાં વરસાદ અહિયાં તો અમારે ચાર દિવસથી કાંઈ જ નથી.
હા અમારે અહીયા પણ બે ત્રણ દિવસ બહુ જ કેવાય ને કે મુશળાધાર પડ્યો હોય અને પછી એકદમ અ થંભી ગયો પણ હવે અંબાલાલ ભાઈ આગાહી કરી છે કે પાછો હવે કાલ કાલે આવશે એ તેર તારીખે આવશે એટલે હવે આવવા ની શક
સાચી વાત છે આ વખતે તો ઉનાળોય પાછો એટલો જોરદાર હતો ને કે આમ ગરમીમાં શેકાઈ ગયા એમાં પાછો વરસાદ લેટ થાય છે. એટલે વધારે ગરમી બફારો થાય છે પાછો.
આ વખતે ઉનાળો પણ એટલો જ પડ્યો. અ અને કેવાય કે આ એક ખંડક ની મેં વરસાદ જેવો આવ્યો ને એ ઠંડક ની મે આપણે નહિ ક ઠંડક મળી ગઈ, આખી પ્રકૃતિ જે મરેલી હતી ક્યાંક ને ક્યાંક કદાચ ઝાડવા સુકાઈ ગયા હતા એકદમ કેવાયને કે અ પ્રકૃતિ મરેલી હતી તેને સજીવન કરી નાખી મને એ એવું લાગે છે ક્યાંક ને ક્યાંક હવે તો નદીઓ પણ ક્યાંક ને ક્યાંક ઉભરાવા લાગી અમારે અને પાણીઓ પણ ઉપર આવવા મંડી ગ્યા. લોકો ના નુકસાન પણ એટલા જ થયા છે ક ને ક્યાંક આપડણે જોવા જઈએ તો.
એ એકદમ તમારી સાચી વાત છે એટલે જ કે છે ને કોઈ બી વસ્તુની અતિવૃષ્ટિ બી એટલી ખરાબ છે અને જો ઓછો પડે તો બી દુકાળ આવે બિચારા ખેડૂતો જે આખા વરષની મહેનત કરતા હોય. બધું ખેતર ખેડીને પાક નાખે. એમાં પ્લસ આ જીરું છે કપાસ છે એવા પાક ને તો શું રેગ્યુલર જે વરસાદ આવે થોડોક થોડોક એવો જોઈએ. પણ આ અતિવૃષ્ટિ થાય ને, તે લોકોને બધો પાક તણાઈ જાય છે ને આખા આ વર્ષની એમની મહેનત બાતલ જાય છે. એટલે દરેક વસ્તુ અમુક આપડે બી હવે કેવું થઈ ગયું છે કે એક રાજ્યમાં જ અમુક સિટીમાં વરસાદ પડે ને અમુકમાં બિલકુલ ના પડે. એટલે બધું બેલેન્સ આ કરવું છે ને બહ અઘરું થઈ ગયું છે એમાં પ્લસ આવું વાતાવરણ ચેન્જ થાય, વચ્ચે વચ્ચે માવઠા આવે. એટલે બિચારા ખેડૂતને તો બહુ ત્રાસ થઇ ગયો છે એના માટે કામ કરવું.
બહુ જ સત્ય કીધું અને હું એનું એક કારણ એ પણ આપણે સમજી શકીએ કે હવે આપણે ઝાડવાઓ એટલા બધા કાપી નાખ્યા છે અને શહેરોનું પ્રમાણ હવે વધતું જ જાય છે જ્યાં જ્યાં જોવા જઈએ. તમે અમદાવાદ લઈ લો કે સુરત લઈ લો, એટલા બધા વિસ્તરેલા નથી. ક્યાંક ને ક્યાંક શહેરો પોતાની સીમામાં હતા પહેલા. પણ હવે, અ લોકો છે ને એ શહેરોમાં એટલા ગીચો ગીચમાં રહે છે ને. કે હવે એ લોકો થોડાક થોડાક આમ શહેરોથી થોડાક થોડાક દૂર જવા માટે. અને ત્યાં અપાર્ટમેન્ટ બનાવેલી ત્યાં બંગ્લોઝ બનાવી લે, એના લીધે શું ક કે ઝડવા કપાઈ જાય ક્યાંક ને ક્યાં. અને એના લીધે વરસાદનું પણ એક કહેવાયને કે આપણેે અ કોઈ દિવસ કોઈ વર્ષો કે કોઈ વર્ષ બ વધારે પડી જાય, કોઈ વર્ષે તમે જેમ કીધું કે બહુ ઓછો પડે કોઈ જગ્યાએ વધારે પડી જાય છે કોઈ જગ્યા ઓછો પડે છે ને. અને ક્યાંક ને ક્યાંક અનિશ્ચિતતા રહી છે. અને હવે તો કોઈ પણ મોસમમાં તમારે વરસાદ અ થઈ જાય છે.
એકદમ તમારી સા જવા પ્લસ તમે જુઓ અત્યારે છે ને કશે બી આપડા મોટા મોટા સીટ માં ગ્રાઉન્ડ જ નથી રાખતા. એક તો મોટા મોટા બિલ્ડિંગો બનવા માંડ્યા છે પ્લસ બધે શું છે લોકો બ્લોક નાખવા માડ છે, એટલે બિલ્ંગ બ્લોક નાખ એટલે જે વરસાદનું પાણી છે જમીનમાં આવવાનું જ નથી. એટલે બધું પાણીનો સંગ્રહ બી થતો નથી એટલે આપણને ને ઉનાળામાં પાણી નું એકદમ દુકાય પડે છે બોર ના પાણીનો યુઝ કરવો પડે છે પ્લસ અમુક અમુક સિટીમાં તો કેટલી જગ્યાએ ટેન્કર મંગાવવા પડે છે. મને એમ લાગે છે કે દરેક જણે જે વરસાદનું પાણી છે. એનો સંગ્રહ પ્રોપર રીતે થાય ને એના માટે ઘણી બધી વ્યવસ્થા કરવી જોઈએ, કે બધું મોટા મોટા ડેમ બનાવવા જોઈએ. એના માટે સંગ્રહ એવું કાય કરે ને તો પાણી નો યોગ્ય ઉપયોગ બી થઈ શકે એમ છે.
બહુ જ સત્ય કીધું તમે. હા કદાચ મને લાગે છે કે આમાં સરકાર પણ. જિમ્મેદાર હોઈ શકે છે ક્યાંક ને ક્યાંક કારણ કે. અ પેલા કું કે સિટી એક પ્લેન મુજબ અ બનાવવામાં આવતી અ. હવે તો જ્યાં આપણે આદેધડ અ. લોકો જેમ તેમ કરીને ઘર બાંધતા જ જાય છે ઊંચા ઊંચા ઘર બાંધતા જ જાય છે. અને આડેધડ રસ્તાઓ બનાવતા જાય છે જ્યાં કેહેવાય ને કે. ખાડાઓ પણ એટલા બધા થઈ ગયા છે કોક કોક જગ્યાએ. આપણે જોવા જઈએ તો લોકો એમાં પડીને મરી પણ જાય છે ત્યાં સુધી અ આપણે જાગતા નથી જ્યાં સુધી કોઈ ગંભીર કાઈ ઈજા કોઈને ના પહોંચે કે કોઈ એમ. થતું નથી ને ત્યાં સુધી આપણે જાગૃત જ નથી થતા ક્યાંક ને ક્યાંક અને. કેટલા બધા એવી પણ જગ્યાઓ છે જ્યાં એકદમ કહેવાયને કે આપણે. જોવા જઈએ તો આમાં શું પ્રોબ્લેમ થઈ શકે કે વરસાદ પડે તો પણ પ્રોબ્લેમ. અને નો પડે તો પણ પ્રોપ વરસાદ પડ્યા પછી આપણે જોવા જઈએ તો દરેક જગ્યાએ. અ ખાડાઓ એટલા બધા થઈ જાય છે રસ્તા ઉપર. કે પછી વરસાદ ના પડે તો ગરમી એટલી બધી થઈ જાય છે કે લોકો જીવી નથી. શકતા ક્યાંક ને ક્યાંક બંને નુ એક. એક આપડે કેહેવાય કે ડિસએડવાન્ટેજ થઈ જાય છે ક્યાંક ને ક્યાંક. અને આપણે બીજા દેશોમાં પણ જોવા જઈએ તો ત્યાં એક સિટી પ્લેન હોય છે બરાબર. અને એ લોકો ના કહેવાય ને કે તમે જેમ કીધું કે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ તો એનું પણ એ લોકો ક્યાંક ને ક્યાંક સંચાલન કરે છે પણ. આટલા બધા ટેક્સ ના પેમેન્ટ કરવા છતાંય આપડી પરિસ્ ત્યાં ને ક્યાં જ છે મને એવું લાગે છે હજુ પણ.
એકદમ સાચી વાત પ્લસ તમે જુઓ કે આપણી પાસે અત્યારે કેટલા બધા. જંગલો કાપી કાપીને એ લોકો બિલ્ડિંગો ફાાઈવ સ્ટાર હોટલો બનાવા માંડ્યા. જે રિસોર્ટ બનાવવા માંગ માંડ્યા છે. મોટા મોટા સિટીમાં કેવવા સરસ ઝાડ હોય તો બધા. કાપી કાપીને ત્યાં એ લોકો બધા. મોલ બનાવે છે એટલે ઝાડનું જો તમે રેગ્યુલર નહીં ઉછેર કરો. તો આવનારી પેઢીને તો તમે વરસાદ આપી જ નથી શકવાના. કારણ કે જો જાઝડ જ નહીં હોય તો એ ઠંડક એ મને લાગે ઉનાળો જ લંબાતો જશે ઠંડક નહીં થાય તો વરસાદ ક્યાંથી આવવાનો છે. એટલે આપે મને લાગે છે કે આજે દરેકે વૃક્ષારોપણના પ્રોગ્રામ છે વધારવા જોઈ દઈ કે પોતાના ઘરમાં પ્લાન્ટેશન કરવું જોઈએ જો એ બધું ગ્રીનરી આપડે વધારશું તો વરસાદ બી રેગ્યુલર ને સારો રે, આવશે અને જો તમે ઝાડો જ કાપી નાખશો, તો પછી એ આખી સિસ્ટમ તમારી બરાબર રેવાની જ નથી ને વરસાદ બી ની આવે ને, ગ્રીનરી બી નહી થાય તો ઉનાળામાં જે ગરમી અત્યારે પ તાલીસે મને લાગે ભવિષ્યમાં પચાસએ પહોંચતા કંઈ વાર નહી લાગે.
હા ના ના આ આપણા આપણા દેશમાં જ છે કદાચ ક્યાંક ને ક્યાંક વધતી જાય છે. એ આપણે જેમ કે હવે એસીનો ઉપયોગ બહુ બધા કરી દીધો છે ક્યાંક ને ક્યાંક, અને આ અનપ્લેન્ડ સિટી જે આપણે કરીએ છીએ કે શહેરોનું વિસ્તારીકરણ કર તા જઈએ છે અને ગામડામાં પણ કદાચ હવે, રોજગારની જે અ આપણે જોવા જઈએ ને સીમાઓ બહુ ઓછી રહી ગઈ છે. કે એ લોકોને રોજગાર નથી મળતો એટલે એ લોકો ગામડા તરફ શહેરો તરફ જઈ રહ્યા છે. એટલે શહેરો પણ વધી રહ્યા છે ક્યાંક ને ક્યાંક. આપણે અમદાવાદ જોવા જઈએ કે હવે સુરત જોવા જઈએ વડોદરા જોવા જઈએ. મુંબઈ જેવા મોટા મોટા રાજ્યો જે પહેલા કેવાય ને કે એક સિટી જેવા હતા અ નાનકડા શહેર જેવા હતા પણ હવે એટલા વિસ્તૃત થઈ ગયા છે કે લોકો આખું એક રાજ્ય બનાવી શકે છે. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે.
એકદમ તમારી તમારી વાત સાચી છે હવે લોકોને કોઈને ગામડામાં એમાં જયારે મોબાઈલ આટલા બધા આઇ ગ્યા અને તમે સોશિયલ મીડિયા પર બધું અપડેટ કર એટલે કોઈને હવે ગામડામાં રહેવું પસંદ જ નથી. કે બધાને હરવું ફરવું પૈ વાપરવા મોંઘા ફોન એટલે દરેક લોકો હવે સિટી તરફ જ આવવા માંડયા. હવે પોલ્યુ પોપ્યુલેશન આટલું બધું વધશે તો ગવર્મેન્ટ દરેકને તો સુવિધા આપી શક કેમ છે નહી પાણીની એટલે બધી તંગી તો થવાની જ છે. તે રેગ્યુલર એ લોકો એક એવી રીતે પ્લાન બનાવી પાણીનો સંગ્રહ છે. કેવી રીતે પાણી બચાવું વૃક્ષારોપણ કરું. એ બધું એ લોકો રેગ્યુલર પ્લાન કરવું પડશે સિટી માટે. પ્લસ મને તો એમ લાગે છે વર્ષાઋતુ તો મને યાદ કરાય ને તો હમણાં બે દિવસ પહેલા વરસાદ આયો. તો અને શું અમારી સિટીમાં ગ્રીનરી ગ્રીનરી આપણને એમ થાય કે ફરવા જ નીકળી જોઈએ. એ ગરમ ભજીયા ખાવ પકોડા આમાં બધું આઉટિંગ માટે આપણે જઈએ, લોંગ ડ્રાઈવ જઈ એટલે વર્ષાઋતુની મજા જ કંઈક હોય છે જે ગ્રીનરી થાય અને જ્યારે બધા જ ઝાડ આમ જાણે ડાન્સ કરતા હોય. આમ ખુશ થઈને લહેરાતા હોય એટલે એમાં આઉટિંગની વર્ષાઋતુમાં મજા જ કઈક અલગ. છે.
હા બહુ જ સત્ય કીધું. અને વરસાદમાં જે ચંપો ખીલે આપણેે જોઈને અમારે યા તો ચાર ચંપાના ઝાડ છે ગાર્ડનમાં એક ઓલી બાજુ છે પછી આ બાજુ પાછળ ત્રણ અ ત્રણ ઝાડ છે અને ચંપાના ઝાડ વરસાદમાં બહુ ગમ કારણ કે એમાં ફૂલો જે નીચે પથરાય છે અને એ સ્મેલ જે આવે આપણે ચંપાની બાજુમાંથી ગુજરીએ તો અને પછી આપણે વરસાદ એની પહેલા આવવા પહેલા પણ ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો પારીજાતના જે ફૂલો હોય અ ગરમાળો હોય. એ બધા ખીલી ઉઠે છે ક્યાંને ક્યાંક અને હવે તો વધારે ખીલી ઉઠે. એટલે મને જોવાનું બહુ ગમે આ તમે જેમ ફૂલોની વાત કરી એમ
હા એમાં પછી હવે આપડે તો વર્ષાઋતુમાં તહેવાર આવશે નાની નાની છોકરીઓના ગૌરી વ્રત. ચાલશે, પછી આપણા કાનુડા ના જન્માષ્ટમી આવશે. તે સાતમ આઠમ આવશે. એટલે વર્ષા ઋતુમાં છે ને આમ બધા ઉનાળાની જે. ભયંકર ગરમીમાં ત્રાસેલા હોય ને એ દરેકને જાણે આમ ફરવાનો ઉત્સાહ આનંદ ઠંડ. દરેક આમ એમ થાય છે કે હવે આપણે આપણા તહેવારો આવ્યા ચલો બધાને ઠંડક. માં મળીએ આઉટિંગ જઈએ હવે તમે જોજો નાના નાના. પ્લાન બધાના વીકેન્ડ ના શનિ રવિના. તોડકા ઉદેપુર જવા નાના સિટી માં એવી રીતે જવા ને હવે બધા. પ્લાન ઠંડક માં બહુ બનાવશે કારણ કે ચારે તરફ નાના નાના ઝરણા. નદીઓ ભરાયેલી હશે જણ એટલે વરસાદ ઋતુ નુ શ. સૌંદર્ય તો જોઈએ ને તો કઈક અલગ જ છે.
અમે પણ પ્લાન તો બનાવી જ કાઢી્યો છે હવે એક્ઝિક્યુટ ક્યારે થઈએ જ. જોઈએ છે તમે કયા શહેરથી છો. અમદાવાદ થી છો સારું હમ.
હલો તમારી જોડે વાત કરીને ઘણું જાણો. હા સુરત સાઈડ છે ને. હા હા તમારી સાઈડ તો બહુ વરસાદ આઈ ગયો છે.
હા વરસાદ આ આવી ગયો અને એટલું જ કેહેવાય ને નુકસાન પણ કરી જાય. અને પણ તો પણ લોકો શીખ. નથી હજુ પણ આપડે કેવા જઈએ તો. પ્રકૃતિ પોતાનો પ્રકોપ દેખાડે છે તો પણ હજુ ક્યારે. શ લોકો એ મને હજુ પણ ખબર નથી. અને મને એવું લાગે છે કે આપડે. જેવી આવનારી પેઢીને જેવી. ધન સંપત્તિ આપે છે ને એમ આ પણ આપવું જરૂરી છે ક્યાંક ને ક્યાંક જાડવા. એક સ્વચ્છ હવા સારું ખાવાનું આ બધું આપવી બહુ જરૂર છે.
સાચી આશા રાખીએ કે આ ચોમાસું આપડે બધા માટે સરસ જાય રેગ્યુલર વર્ષ. વસાદ આવે ક દુકાળ ના પડે કશે અતિવૃષ્ટિ ના થાય. અને બધાને સરસ રીતે ચોમાસું જાય ચાલો આવજો. તમારી જોડે વાત કરીને બહુ મજા આવીય ને.
મને પણ ચોક્કસ બાય.
ના.